હલો.
હા કેમ છો?
કેમ છો મજામાં બસ અમે પણ મજામાં.
બસ મેં પણ મજામાં.
હા આપણી ભારતની કઈ નહીં બસ મેં કીધું આપણે ભારતની સંસ્કૃતિ જે છે એના પર થોડી ચર્ચા કરીએ એમ
બરાબર સરસ વિચાર કરે છે.
આહા આપણે એ અ ભારતની જે આપણી સંસ્કૃતિ છે. એ કેટલી વિવિધ છે નઈ ભારતની સંસ્કૃતિ આમ તો કહીએ તો હજારો વર્ષ જૂની છે. અહીં વિવિધ ભાષાઓ પરંપરાઓ અને રિવાજો હોવા છતાં બધા લોકો સાથે હળી મળીને રહીએે છે એમ.
હા એ તો તમે એકદમ સાચું કીધું ભારતમાં અલગ અલગ છે છે બધાની બોલવાની અલગ અલગ બોલી અલગ છે પછી પહેરવેશ તહેવારો જ્યારથી ભારતની ઉત્પત્તિ મને એવું લાગે છે. કે ઉત્પત્તિ થઈ હશે ત્યારથી આજ વિવિધતા હશે. તેમ છતાં બધા એક સાથે અતુટ પ્રેમથી રહે છે.
હા આ અને અ તમે કહી કે ઉત્પત્તિ એમ તો સૌથી પહેલા તો સિ સિંધુ ખીણની સંસ્કૃતિ ને એ બધું આવે એની ઉપર તો આખૂ સિરિયલ આખી અ બધા જે શોઝ અમુક છે બનેલા છે. તો સૌથી જૂની તો એજ સં કૃતિ છે પછી એના એના પછી ધીમે ધીમે જે છે બધા અ બધા ભાષાના અને બધા સંસ્કૃતિના લોકો જે છે એ વસતા થઈ ગયા. હવે ભારતમાં આમ જોઈએ તો ઘણી બધી ભાષાઓની બોલીઓ બોલાય છે. હિન્દી થી માંડીને અંગ્રેજી. પછી ગુજરાતી મરાઠી બંગાળી તમિલ તેલુગુ. કન્નડ મલયાલમ પંજાબી, અને અન્ય ઘણી ભાષાઓ અહિયાં પ્રચલિત છે.
હા એ તો છે જ અલગ અલગ ઘણી બધી ભાષાઓ બોલે છે.
હા એ તો કહીએે ને બારને બારણે બોલી બદલાય એમ આપણે ગુજરાત માં જ જોય. અને કેટલી બધી છે સુરતી સુરત માં અલગ બોલે વડોદરામાં અલગ ભાષા બોલાય ચરોતરમા અલગ બોલાય કાઠિયાવાડ મા અલગ બોલાય અને મને તો છે ને સૌથી વધારે! કાઠિયાવાળી બોલી બહુ ગમે એ લોકો બહુ મીઠું બોલતા હોય છે.
હા એકદમ મીઠી હોય છે લોકોનું. પ્રેમ ભરી વાણી એકદમ મીઠી લાગે ને. આપડ આવકારો બહુ જ સરસ રી મળે આપણને.
હા એ તો તમે સાચી વાત કહી. અને ભાષાની વિવિધતા ભારતને વધુ સમૃદ્ધ બનાવે છે એમ.
હા એ તો તમે એકદમ સાચું જ કીધું.
આ હા અને જેમ ભાષાઓ અલગ અલગ છે એમ આપણા દેશમાં તહેવારો પણ અલગ અલગ આવતા હોય છે. જેમકે દિવાળી હોળી નવરાત્રિ જન્માષ્ટમી, ક્રિસમસ ગુરુ નાનક જયંતિ પોંગલ ઓણમ, અને બૈસાાખી જેવા તહેવારો ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
હા એ તો છે જ ને જેમ આપડે આ બાજુ. તહેવારો ઉજવાય છે માખા ભારતમાં અલગ અલગ, જગ્યાએ અલગ અલગ નાામથી તહેવારો ઉજવાતા હોય આખો ભારત દેશ. એક જ સમયે એટલો અલગ અલગ રંગીન અને ઉત્સાહ ભર્યો હોય ને.
હા એ તો તમે સાચી વાત કહી. અને બીજી એક વસ્તુ એ છે કે તહેવારો તહેવારોમાં કેવું કે બધા. વિવિધાસભર જે લોકો છે એક સાથે આઈ જતા હોય છે એકજૂથ થઈ જતા હોય છે, હ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી બધા. તહેવા તો એક બણું મળી જાય લોકોને સાથે મળીને બેસવાનું. તે સમય પસાર કરવાનો. મોટા તહેવારોમાં તો લોકો પોતાના ઘરે જતા હોય તો અઠવાડિયા માટે, કે મહિના માટે રજા પણ હોય લોકોને!
હેલો.
હલો?
હા અને પછી, દરેક રાજ્યની પોતાની વિશેષ વાનગીઓ પણ છે. જેમ કે ઢોકળા થેપલા ને. જો નું શાક મખી મકાઈ રોટલી દક્ષિણ ભારતમાં ઢોસદલી. જય્યારે રાજસ્થાનમાં દાલબાટી ખુબ પ્રસિદ્ધ છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી.
અ હા, અને મને તો જે છે આ ખાવામાં જે છે વધુ રસ છે. કારણ કે જેમ જેમ પ્રદેશ બદલાય એમ એમ ખાવાનું બદલાય, અને એમ એમ સ્વાદ બદલાય તો મજા આવે એમ.
હા અને અત્યારનો સમય તો એટલો. આધુનિક થઈ ગયું છે ને કે દરેક જગ્યાની વસ્તુ દરેક જગ્યા મળતી જ હોય છે આપણે જગ્યાએ પણ ગુજરાતમાં જોવા જઈએ તો ગુજરાત ની પણ દિશો મળતી હોય અને ભારતમાં જે પણ પ્રખ્યાત હોય બધું જ મળતું હોય એટલે આપણને બધી જ જગ્યાએ થી બધા જ નો સ્વાદ મળી જાય
હા એ તો તમે સાચી વાત કહી કે બધી જગ્યાએ બધું મળી જ જાય. પણ કહેવાય ને એક જે ઓથેન્ટિક જે ટેસ્ટ હોય ને. કે એ જે છે જે તે પ્રદેશનો જ સારો લાગે એમ હવે આપડા ગુજરાતની વાત કરીએ તો ઊંધિયું જે છે આપડે ભલે બીજે બધી મળી જાય પણ એનો જે રિયલ ટેસ્ટ હોય એ જ્યારે આપણે. કારણ કે વર્ષો થી એ જગ્યા એ બનતું હોય ને કેહેવાય ને ખાલી. મરી મસાલા ન પણ ફરક પડી જાય બનાવવાની રીત ન પણ ફરક પડી જાય તો મળે તો બી જગ્યા હા તો મળે તો બધી જગ્યાએ પણ જે રિયલ એનો ટેસ્ટ હોય એ જે તે પ્રદેશમાં. જ મળી રહે એમ
બરાબર બરાબર
હા અને પછી આપણે વસ્ત્રો તો બધા જે અ રાજ્યોના અલગ અલગ છે. આપણેે ગુજરાતમાં આપડે જોઈએ તો ચણિયા ચોળી પછી અ ભારતમાં મહિલાઓ જે છે સાડી સલવાર કમીજ અને લેંગો પહેરે છે જય્યારે પુરુષો કુર્તા પાયજામા ધોતી અથવા શેરવાની પહેરે છે જોકે આજકાલ તો લોકો પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના કપડાં પહેરતા હોય છે
હા અને રેગ્યુલરમાં દરરોજ જોવા જઈએ તો પહેરતા હોય અલગ અલગ કપડાં પણ એ જયારે તહેવાર કે કોઈ ખાસ પ્રસંગ હોય તો પોતાનો પહેરવેશ છે પોતાના પ્રાદેશિક પરવેશોય જ કહેતા હોય અને આપડેં અ જોવા જઈએ ને કે અલગ અલગ જગ્યાની ભૌ ભૌગોલિક સ્થાન પ્રમાણે પહેરવસ નક્કી કરવામાં આવ્યો છે
હા એ તો સાચી વાત છે કે પેરવેેશ જે હોય છે એ ખાલી મત અ ફેશન માટે નથી હોતો એ જે તે સ્થળનું તાપમાન જે છે ગરમી છે કે ઠંડી છે કે વરસાદ છે ગમે તે એનાથી અ બચવા માટે જે છે બનાવેલું હોય છે કે એ જે છે પહેરવેશ એ જે વાતાવરણમાં છે શરીરને રક્ષણ આપે અને ઠંડી કે ગરમી જે પણ છે ઉનાળો શિયાળો નથી બચાવે એવી રીતે જે છે પેરવસ નક્કી કરેલા હોય છે
એ તો સાચું જ કીધું સમય સંજોગો ના અનુકૂળ પેરવેશને મતલબ બધી બાબતો જોવા જઈતી. એ સમય સંજોગને અનુકૂળ જ વસ્તુ હોય છે. જમવાનું હોય કે પહેરવેશ હોય કે ગમે તે વસ્તુ હોય.
હ હા અને ભારતની શાસ્ત્રીય સંગીત પરંપરા ભરતનાટ્યમ કથક કુચીપુડી ઓડિશસા જેવા નૃત્યો અને વિવિધ લોકનૃત્યો લોગ નૃત્યો વિશ્વભરમાં જાણીતા છે
હા એ તો તમે એકદમ સાચી વાત કી થી
હા અને જેમ કે ગરબા લલીએ ભરતનાટ્યમ કથક. લોકો લોકો જે જેને આ બધી કળાઓમાં અને બધા નૃત્યોમાં રસ ધરાવે છે જે લોકો એ લોકો એ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પ્રખ્યાતિ મેળવી છે એ લોકોને એવોર્ડ મળેલા છે અને જે છે ભારતનું નામ રોશન કરેલું છે તો એવા જે લોકો છે એ લોકો એ આપણા ભારતની સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે જે છે પ્રદર્શિત કરેલી છે તો આપડે ભારતના નૃત્યો પણ જે છે ઘણા જાણીતા છે દુનિયાભરમાં
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી અને એના પર તો આપણને એટલો ગર્વ અનુભવવો જોઈએ ને કે બહુ મોટી વસ્તુ કેવાય
હા એ તો સાચી વાત છે. અને અ બીજી એક વસ્તુ જે છે કે આટલી બધી વિવિધતા હોવા છતાં આપણા ભારતમાં લોકો જે છે એ હળી મળીને રહે છે એમ કે વિવિધતામાં એકતા હોવી એ પ નિશાની છે આપણા ભારતની લોકો કોઈ પણ મુસીબત આપણા દેશ પર આવે ત્યારે લોકો એકજુઠ થઈને એનો સામનો કરતા હોય છે. કોઈ પણ કુદરતી આફત કે ગમે તે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. આપડા ભારત દેશના સંસ્કારો અને મૂલ્યો એટલા બધા છે ને કે આટલા આધુનિક સમયમાં પણ માણસ ની માનસાઈ હજુ મરી નથી ગયો હજુ જીવિત છે કે મતલબ આપણને કોઈને પરિ ખરાબ પરિસ્થિતિમાં જોઈને દયા આવી જાય કે આપણને મદદ કરવાની ઈચ્છા થાય.
હા એ તો તમે સાચી વાત કહી. પણ આમ થોડુંક એવું થાય કે આધુનિક પરંપરાઓને કારણે આધુનિકતાને કારણે અમુક જે છે એ અ સંસ્કૃતિ થોડી યુવાનોમાં કે લોકોમાં ઝાંખી પડતી હોય એવું લાગે છે એમ.
હા એ થોડું વિચારવા જેવી બાબત છે.
હા પણ જો ભારતની આ જે વિશેષતાઓ છે. એ નાના નાનપણથી જ બાળકોને વર્ગખંડો માં કે મા બાપો દ્વારા બતાવવામાં આવે એ લોકોને અને માત્ર વર્ગખંડમાં જ નહી પરંતુ વર્ગખંડ ની બહાર પણ એ લોકોને દેખાડવામાં આવે આપણા જે અ વ પેલા જે હિસ્ટ્રીની અંદર આપડા જે મહાન પુરુષો થઈ ગયા, વીરો થઈ ગયા, વીરાંગનાઓ થઈ ગઈ એમના વિશે બતાવવામાં આવે આપણને આઝાદી કઈ રીતે મળી એ બધું જો બતાવવામાં આવે તો બાળકોમાં નાનપણથી જ દેશભક્તિની ભાવના અને પોતાના સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના પેદા થઈ શકે છે.
હા એ તો એકદમ સાચી વાત કીધી તમે એ વસ્તુ અપનાવવું જોઈએ આપડે.
આ હા સાચી વાત છે સારું સારું ચલો. તમારી સાથે આ ચર્ચા કરીને ખૂબ આનંદ થયો.
હા મને પણ
હા
હા મૂકુ